હલો.
હલો, સુનાઈ દઈ રહ હૈ ક્યા?
હા આમક સુનાઈ દે રહા હૈ. હા શાંતિ હમણાં હણા ખરું. અરે માન તવા તું મું કેતી હતી ને તું નહોતી હાંભરતી.
તો સેમ પ્રોબ્લેમ નેટવર્ક ઇસ્યૂ ના લીધી આવું થાય પડ્યું હવે.
સુું કરે? રે પરવાઈગીતી કીધી.
હા પરવારી ગિયા એટલે માછી ને આયા એટલે.
માસીજી.
ગ્યા માસીજી.
હા હા બરોબર શું જ બને છે જમવાનું?
બાર જના એટલે, જમવા માટે તો હવે, અત્યારે સિઝન હાલે રીધા પછી ઈ જ હોય.
આંબા.
હા હા એજ મેગો રસ છે. શાખ અને રોટલી. એટલે લેટ થયું ને એમને બસ માં આવનાર હતા છેટે થી એટલે. એટલે દોઢ વાગ્યા જેવા હ, ને પ શું જમવામાં ખાસ કઈ, કરાય ની.
હમ્મ, હમ્મ.
એટલે પછી એવું જ કર્યું, તું મા માસ ગયા, મોટી ઉંમર ના એટલે પછી, ખાલેે.
હમમ બરોબર, તમે હાજી આંબા ખાવરા કે?
યસ, અરે બંધ થઇ, ગયા તા. બંધ થઇ ગયા, હતા તો પછી ખબર નઈ, કે દીધા તો લઈ આ તો ચાલુ હોય.
કેસલ હાપુસ ને વસેજ, અહં બધામ બહુ
હો, એ પણ કેસર, હવે આવે ને હવે ત.
હ, અહિયાં જે ઘરના આંબામાં હતા, નને તો કદી નહી, ઉતાર દે, કદી નહી ઉતાર ખવાઈ કે. બેસીએ દઈતા.
મા, બોય કે
યસ. છેન.
હ
અહિયાં છે, પછી બીજું ઘર નેને ત્યાં, ત્યાં તો ચાર પાંચ જે અલગ અલગ. લંગડા હૈ, પ છી, રાજપુરી કયા રહપથી, કક આવર્યું ને. હીહાઈ, બે ત્રણ ના ના, ર રાજ, હજી કેરીને કયા, કયા નામ આવે હજુ.
મને, તો ખાલી હાપુસ, ને પોપટને એવા એવા જ તોતા કેરીને, એવા જ નામ આવડે ર ખાલી.
આ તો બસ બે ત્રણ જાતની હે, ને ત્યાંથી અહિયાં આવે કોથળા ભરાયને અહિયાંથી ત્યાં જાય અલગ અલગ એટલે પછી, પાક વાર રાખી દે ને પછી, ખાવાની. મસ્ત લાગે, ખે તો જા કાચી આવને, ત્યારે કાચી જ અ રસ લઈને ખાવાની મસ્ત.
હા, એ તો ખરા ગયા, અથાણા વાથણા બનાયા કે નથી, બનાયા?
અથાણાતો કદીના અહીયાં કેરીઓ વહેલી મોટી થઈ, જાય તો એ બધી હા, બાજુ કેરીઓ, તો બહુ જ વહેલી એવી તો ઓ બાજુય એય નથી.
અહિયાં આવતા કઈ, ટાઈમ લાગી જ્યારે.
પણ કચ્છમાંથી આખત જડે હતી, ત્યાં ત્યાં કોઈ લેતો હોય, નઈ ઉતારતું કે એવું કાઈ એ બાજુ
ના રે કોઈ, હે જ નઈ, ને પાછુ કોઈ હે નઈ હું, અમારે તારે ને આમે ને અહીંયા, ના અમે
હમ્મ, હમ્મ. એમ તો અહી કચ્છમાંથી નથી, લેતા પણ અહીયાં બધી ઘરની જ પૂરી થઈ, જાય એટલે અમ હું, જે આવે ને ઓલા ઘરે છેને, બધેથી એટલે ઘણી આવે વળી પહી અલગ ફ્રેન્ડસ હોય, ને એમના બધાના દે પડે ઈ એમાંથી, આવે એટલે હાલે પડી. કેરીમાં, તો કેરીમાં તો કેવું હોય, વધારે સ્ટોરેજ ના કરાય. ફીટી જાય પછી, હા.
હોવે.
વધાર સ્ટોર કરીએ, તો ફીટી પડે એ પ્રોબ્લેમ હે, તો તોય સટા ઈયળો ને બધું પડી. જ ઈજ નાતો મેં અહીં તો એટલે કેમ કેટલી ખાધી
અમે અમને ઈસ બાર ઠીક હે ખાલી ઘણી બરોબર કેરીઓ
હ હા એમ આ વખત બદામ નથી ખાધી બહોત ને તો બદામ જ ખાધી હોત અહીયાં ને અહીયાં કેસર હાપુસ જ બધા ખાય રા બદામ તો અહિયાં ઓછી જડે રે આ બાજુ
બરોબ
બદામાં પેલી ઓલી પા જડે વધારે એટલે હા બીજું શું થાય હવે
હા ઘરની ખેતીઓ તો ખાવાય જ ને ફ્રીમાં મળેલું તો
હા એજ ને ઈ હવે હમણા બધું કર્યું ને શેડ ને બધું હમણાં બારી પતત્રા વતરા લગાવયા હતા અડધો આબો કાપી નાખ્યો
અચ્છા બરોબર બીજું અચ્છા બરોબર બીજું કાંઈ આબા પર તીખું તીખ
છે ને ચીકુ હે જામફળ હે પછી ઓલા ઘરે જાંબુનું ઝાડ હે સીતાફાળ હે પછી અહં અહિયાં પણ પપૈયું હે બધા ફ્રૂટ જે
હા તઈ તો માર્કેટ માર્કેટથી કાઈ લઈ આવાની જરૂર ની પડે કાઈ
ના ના અરે ચીકુ તો એવડા હારા ને ઘણા ને એ પછી એટલે મીઠા મીઠા હોય ને એ ઘણા અરે બીજો રૂમ હેને ત્યાંથી જ દેખાયું ઝાડ ચીકુનું ખાય નામ ઘર રોડ ઉપર જ છે એટલે
કેવી ગરમી પડે ગણે
ગરમી કેવી ઘણી કે ઓછી
પણ તું થઈ જાય હું એક બેટી વળી એવી ને એવી ગરમી થાય જ ની